અવાજ આવે છે
હા આવે છે તમને મારો અવાજ આવે છે.
આવે છે આવે છે કમ્પ્લેટ આવે છે.
હા તો આજે આપડે ઓનલાઈન શિક્ષણ સારું કે ઓફલાઈન શિક્ષણ સારું એના વિશે વાત કરીએ બરોબર.
ઓકે આપણે એના વિશેે વાત કરીએ
હા તો તમારા માટે શું સારું છે જણાવો પછી આપડે આગળ વધીએ
હ મારા માટે તો એણો ઓનલાઈન શિક્ષણ પણ સારું છે અને ઓફલાઈન પણ સારું છે કારણ કે ઓનલાઈન ની અંદર અમુક વાર એવા ફાઈદા થતા હોય કે હવે આપડે અત્યારે તમે જોતા હશો બધી વિદેશની અંદર માવાન જતા હોય છે. તો હવે જો આપડે અહિયાં હમ ઘરે બેઠા બેઠા જો આપડે બધું પાણી એ બધું કરીએ તો આપડે ભાઈઓ સાથે પણ મળી શકીએ અને અહિયાં ને અહિયા આપડું કામ થઇ જાય. અને જો એનો ઓફલાઈન શિક્ષણ હોય તો આપડે સારું કે અહિયા નહી આપડે આપડે દેશની અંદર પણ ગણી શકીએ અને આપડે આપડે કામ હોય તો પણ આપડે ત્યાં ત્યાં થઈ જાય સાહેબ હોય તો સૈન્ય આપડે જેમ ઓછું હોય તો આપડે કંઈ પોછી પણ શકીએ અને બાળકો સાથેનું કઈ પણ ટાઈમ કાઢીએ તો આપડ ક્યાંક ને ક્યાંક આપડે જાણવા મળે બધુ ઓફલાઈનની અંદર
હા. હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું કે ઓમ તો પહેલા આપડે ઓફ ઓફલાઈન શિક્ષણ જ હતું ઓનલાઈન શિક્ષણ જોવા જ નથ તો મળતુ ક્યાં પણ જયારે આવે ત્યારે કોરોના જે મહામારી આવી ગઈ ને જે કોરોના આવે એના પછી જ ઓનલાઈન શિક્ષ ત્રણ દીસે ખબર જ પડી છે મને તો. નહી તો એના પહેલા તો ફોનમાં શું કામ આવે એ ખાલી એમ જ હતું કે ફોન ફોન કરવા માટે જ કામ આવે મોબાઈલ. એન સિવાય મોબાઈલ નું કઈ કામ જ નથી
હા એ તો વાત સાચી કે એને એમ જ થતું કે ભાઈ હવે મોબાઈલ ની અંદર શું આપે સોશિયલ મીડિયા ની એ બધુ જ ના પડતા. પછી ઓનલાઈન જાણવામાં આવ્યું તો પેલા તો એટલા બધા મોબાઈલ પણ હતા નહી કે પછી બધાને પરાણે હમ. મોબાઈલ પણ માતા પિતા બધાને બાળકોને નઈને આપએ કે પછી અમુક કે લેપટોપ કે કોમ્પ્યુટર જેવું બધું પણ લઈને આપ્યું. જેથી કરીને ઓનલાઈન શિક્ષણ સારું આપણે માણી શકીએ એ અવાજને ક્વોલિટીને બધું પણ સારું આવે. બાળકોને મજા આવે એના હેતુથી
હા. એ વાત તો તમારી સાચી
તે હ એમ કેત
પછી ઓનલાઈન મેગ ફાયદો એ છે કે હેને આપડે જો એક વાર એશન લીધેલું હોય તો આપડે ફરીથી જોવું હોય એનો રડિયો હ છોકરીને કે કોઈ પણ ઓપીક હોય તો એને બધું આપડે ફરીથી ખ શકી જોઈ પણ શકીએ અને એ બધા ટોપિકને આપણેે ફરીથી પણ હમ વટની અંદ નોટ પણ હરી સખી અને જો એને ઓફલાઈન હોય તો બધું ના કરી શકીએ. અને અમાં એક ફાયદો એ થાય કે ઓફલાઈન ની અંદર સર કે બધા હોય એ તેમમને ઓછી પડશે કે સોડા હજાર ના હોય તો આપડ બાળકો હોય આપડ મિત્રો હોય તેને પછી એ પણ આપને શીખવાડી શકી.
હા એ વાત તો તમારી સાચી કે આપણા કોઈ પણણ ડાઉટ્સ ને એ બધું જ તો એ બધું સરસ જોડે ડાયરેક્ટ આપણે વાતચીત કરીને ક્લિયર કરી શકીએ અને ઓનલાઈન હોય તો છે એમાં કદાચ આપણે ખાલી યુટ્યુબ ઉપર લાઈવસ થતું હોય ને એવી રીતે હોય તો ખાલી સાંભળી જ શકીએ. એનામાં કાંઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી શકીએ નહીં અને પૂછીએ તો પણ આપણે આપણને યોગ્ય આન્સર ના મળે અને જયારે ઓફલાઈન હોય તો સરને પૂછ્યું હોય તો આપણે તરત જ આન્સર આપી દે હવે ઘણી વખતે તો ઓનલાઈનમાં જે ઝૂમ મીટ મ થતી હોય છે તો મ મિટિંગમાં તો કેવું હોય છે કે વિદ્યાર્થી પણ બોલી શકે પણ વિયાર થી બોલાય ને સરને કઈ ખબર જ ના પડતી કારણ કે બધાનેવાનું રીત અલગ અલગ હોય. એટલે બધાને સમ સરને સમજણ જ ના પડેું કદાચ જો સરને સમજાવે ને કે સર આ આરું આવીતેવાય લાઈવ સમજાવે તો તરત કદાચ ખબર પડી જાય. તો એના જવાબ સરળતાથી મળી રહે ઓમ પછી ના મળે અને પાછું
હમ હાું એના એવું પણ થ પ્રોબ્લેમ હોય તો જે એ જેમ બાળક ને ઇન્ટરનેટની પ્રોબ્લેમ હોય ફરીથી એને સમજાવવું પડે જેથી કરીઈને બધા જ બાળકો ન ટાઈમ બગાડતો હોય તો આવું પણ થતું હોય એટલે ઇન્ટરનેટમાં આવું થાય ન ઓછું વધતું હોય તરત જ બેથરૂમ બાર તકલીફો બ છેને કારણે આખા બધાને બધું ફરી સમજાવું અડતું હોય બાળકોનું
હા એ વાત તો મારી સાચી જ છે, કે બધી પરમિશનો મતલબ કે આવી રીતે હેરાન થવું પડતું હોય છે. અને પાછું કે ઓનલાઈન શિક્ષણ હોય ને તો એનો બીજો એક સૌથી મોટો ગેર ફાયદો છે. કેને હવે કોરોના ટાઈમે જ મેં જોયું છે, હું પોતે પણ કેમ તેમમ તો શું કરતો કે હવે ઓનલાઈન રેગ્યુલર જોઈન નહોતા થતા બરોબર અમે તો ક્યારેક જો જોઈન થઈએ ને તો પછી નિયમ બનાવે સ્કૂલ વાળા કે તમારે રેગ્યુલર જોઈન થવાનું અને હાજરી પણ તમારી લેવાશે ચેક કરાવશે કે તમે કેટલો ટાઈમ ઓનલાઈન છો તો હવે એમાં એક દિવસમાં જોઈન થયો જોઈન થયોું ને એવું સ ટીચરે મને પ્રશ્ન પૂછ્યો તે પ્રશ્ન પૂછ્યો ને હું તરત જ લીવ કખીને બહાર આવતો હતો્યો તો હવે જો એની જગ્યાએ સ્કૂલમાં હોત અને પ્રશ્ન પૂછ્યો તો મારે જવાબ આપો. બળદને સજા પણ કરી શકત જો ના આવડત ન તો ઓનલાઈન એવું કઈ કરી ના શકે.
ના કરી શકે એ તો વાત સાચી પછી એવું પણ થાય કે જ આમ નામ જે લેવામાં આવે એટલે આપડે તો હાજર હોઈએ કારણ કે ઓનલાઈન તો હાજર બતાવતા હોઈએ આપડે અમ તો હાજર હોઈએ નઈ તો પછી એવું પણ થાય ને કે. સને બધાને ખબર પડી જાય ત જ ક્યાક. ક્યાાગ મ દુંંગાર રાજોરો. હલો. હાલો અવાજ આવે છે. હા આવે છે આવે છે.
હા તો હું એમ કતો હતો કે ઘણા બાળકો એવું પણ કરતા હોય છે કે. ઓનલાઈન માં ને ઓનલાઈન ચાલુ. કરી દે એક બાજુ અને પછી બીજું બાળક પોતે પછી સાઈડમાં મલ્ટિકસ્કિંગ તવા. ફોનમાં થતું હોય છે તો એના કારણે ગમ. કે એવી રીતે કરતું હોય અને માતા પિતા ને ખબર પણ ના હોય કે બાળક. કે માતા પિતાને એમ ક કે ભણવાનું કહે છે લેક્ચર જુવે છે પણ ખરેખરમાં બાળક જેમ રમ. હો લેક્ચર ઉપર એનું ધ્યાન જ નથી હોતું અને એટેન્ડન્સ પણ હોય છે એટલે સ્કૂલ વાળાને. ખબર ના હો કોલેજ વાળા કારણ કે ઘડી ઘડી તો ક્યાં પૂછવાના કર. શાળા વાળા છે સર ને બધા કે હાલો આનો જવાબ આપ આનો જવાબ આપ. ના આપે તો પછી સર શાંતિથી મૂકી દે. અને કદાચ સર પ્રશ્ન પૂછે ને ઓનલાઈન તો પછી. કે સર તમારો અવાજ નથી આવી રહ્યો ઓનલાઈન છે એવી રીતે કોઈ જઠું બહાનું કાઢી દે. એના કારણે જવાબ ના આપવો પડે એને તો આવી. આ બધું નુકસાન મ ગણાવ શકાય.
એટલે એવું પણ થતું જ હોય છે જે એવી ર કરતા હોય. એટલ આમ તો એને ઓફલાઈન સારું કે કારણ કે. હ પણ બાળકસ દર ઓછી થશે કે અને. બાળક ના વખતે એવું પણ થતું હોય કે મા. એકલો હોય ને. હદુધાર ની અંદર હવે સ્ટાર્ટિંગમાં છે કે. હવે કોઈ પેલા ધોરણ ની અંદર હોય તો. હમ બાળ જન. કોઈ પણ મિત સાધન ફરવા પણ ના જએ કે કશી. હતો ના કરતું હોય તો એ એટલું એટલું જ થઈ જાય. પછી કીની પણતી એવું પણ થતું હોય. તો હળક કોઈ બીજાની સાથે હોય તો. આમ સારું રેલી બલતા આવડી જાય અને. ભણવામાંબ તકલીફ જ તો બીજાને ઓછી પણ.
હા એ વાત તો તમારી સાચી જ છે અને હવે આપડ તમને ખબર જ હશે કોરોના ટાઈમે તો કેવું. કરતા ખબર આ ઓનલાઈન શિક્ષણમાં કઈ ઠેકાણું નોતું રહેતું ને આવી રીતે બધું થતું હતું એના. કારણે અમારે તો સ્કૂલમાં નિયમ પણ બનાવ્યો છે એવો કે એક દિવસ. ત્રીસ જણા ને આવવાનું બીજા દિવસે બીજા ત્રીસ જણા ને આવવાનું એક થી ત્રીસ રોલ નંબર આપ. આપ દીધા તો એવી રીતે બોલાવતા સ્કૂલ માં એટલે એક એક બેન્ચિસ છોડીે ને બે બાકીલાને ઓનલાઈન. કરવા એટલે એનાથી શું થાય કે ઓનલાન્ ના કર્યુંને તમે- - તો તમને બીજા દિવસ. શાળામાં પૂછે તમને તો તમને સજાગ પણ કરી શકે. એના કારણે આવું હતું એક રીતે આવી. જે સિસ્ટમ કરીને તો એ સિસ્ટમમાં પછી જોઈન થવાનું તો વિદ્યાર્થીઓ બધા જોઈન વધારે થતા. તા હોમ પછીને જોઈન ને તા કોઈ વિદ્યાર્થીઓ.
એટલે એવું પણ થઇ શકે પછી બધાને. હ જોઈન્ટ ના થતા એટલે બધી તકલીફો થાય. અને એમાં ખાસ કહીને એવું થતું કે. અમારે એ બઉ હતું કે પરીક્ષા ની અંદર ને એમસીક્યુ ની. બધું આવે ઓનલાઈન હોય અરેધું એમસી્યુ આવે તો બધા શું કરે કે પછી. બીજું એક મોબાઈલ હોય ને રાખે જોડે- - પછી એનામથી બધા- હસમ એના જવા બ બધા ગોતી લે- - બીજું જેમ મોબાઈલ હોય એની અંદર બધા આન્સર આપી દે- - તો આવું પણ થતું હોય અંદર ઓનલાઈન ની અંદર.
હા એટલે ચીટિંગ કરતા હોય છે મૂળ એક રીતે જોવા. બરોબર ને?
હા એ તો મા સાચી એટલે જ ને એટલે આજેનું- - ઓફલાઈન હોય તો- - સરને ખબર પણ પડે બસ શું કરે છે નથી કરતા- - ખાલી વિદ્યાર્થી થોડું આગોચો થાય ને તો ત્યારે તો- - તને ખબર મળી જતી હોય. અને વમાં કશું ખબર જ નથી પડતી. તો એને- -
આું સારું છે આમ તો ઓફલાઈન જ.
હા જો આ રીતે જોવા જઈએ તો મારા માટે પણ ઓફલાઈન જ સારું. ઓનલાઈનમાં તો હવે કેવું છે કે જો તમારે ખુબ જ મજબૂરી હોય ને- - તો જ તમારે ઓનલાઈન ભણવાનું શિક્ષણની શરૂઆત કરવી પડે ન તો જ્યાં સુધી ઓફલાઈન શિક્ષણ- - શ્ણ છે ને ત્યાં સુધી બાળક અને વિદ્યાર્થી બાળક કે વિદ્યાર્થી અસર- - રીતે ભણી શકશે ન તો પછી જો ઓનલાઈન- - થઈ ગયું ને તો પછી એ ભણી જ નથી શકવાનું સરખી રીતે ફાઈનલ- -
ઓફ લાઈન હોય ને જે સ્કૂલની અંદર જે બાળકો આવતા હોય. તો એનો એક ફાયદો એ પણ થાય કે- - પ સ્કૂલની અંદર અત્યારે બધા પ્રગ્રામો થતા હોય કેમત- - મળતાવ- - તો બધું બાળકો કરી શકે બીજી બધી પ્રવૃતિઓ પણ- - એનામાં પણ બાળક આગળ વધી શકે છે ભાવીસ- - હવે જો એને મોબાઈલ થી જો મળણવામાં આવે- - તો એનામાં આમ બધું હરી પણ નથી શકાતું.
હા એ વાત તો તમારી સાચી કે મોબાઈલ થી ભણવાનું હોય એટલે પછી- - બાળક રમવાનું ભૂલી જાય છે અને મોબાઈલ થી ભણવાનું થાય એટલે મોબાઈલ આખો દિવસ- - સારો નહિ ને? શરીર માટે પણ આંખો માટે આંખ આંખોમાં પણ નુકસાન કરતું હોય છે.
એટલે જ ને ઓકે એાઈ- -
હા તો ચાલો બાય પછી વાત કરીએ.
ઓકે.